હલો આજે આપણેે પર્યાવરણ વિશે વાત કરીશું.
હા.
આજકાલના યુગમાં પર્યાવરણ એ ખુબ જ મહત્વનું જંગલ ના કારણે પડી રયુ છે.
હમ્મ, જંગલો નો વિનાશ થતો જાય છે.
હા આ વાત બરાબર છે, જંગલોનો વિનાશ થાય છે જંગલોની ઘણી બધી જંગલો ના ઝાડવા કપાય છે વૃક્ષો નો કપાય છે. વૃક્ષોના જગ્યાએ નવા નવા
વૃક્ષો રોપવાના હોય છે, પણ વૃક્ષો કોઈ રોપતા નથી. તેથી આપણા આપણા શહેરમાં ઓક્સિજન ની બી કમી થઈ ગઈ છે.
જંગલોનું વિનાશનું અગત્યનું કારણ આ નવી નવી બિલ્ડિંગો, કંપનીઓ નવા નવા ઉદ્યોગોના કારણે જે વિસ્તારમાં જંગલો હોય છે, તે વિસ્તારનો આ જંગલો કાપ વિનાશ કરવામાં આવે છે. તેના કારણે જંગલો ખુબ ઓછા રહ્યા છે.
હમ્મ એ વાત તો સાચી છે. જંગલો રહેશે નહી તો પછ છી માનવ જીવન, પશુ જીવન શક્ય કેવી રીતે બનશે?
જંગલોના વિનાશ ના કારણે ઘણા બધા પ્રાણીઓ જંગલી પ્રાણીઓ જેવા કે શહેરમાં, ગામડામાં આવીને રહે છે અને માણસો અને બી રહે છે.
માણસોને ડરાવે છે.
હા માણસોને ડરાવે છે. પરંતુ પરંતુ માણસ જો જંગલોને વિનાશ ના કરે તો બધા જ પ્રાણીઓ પોત પોત પોતા જંગલમાં વસી જાય છે.
હમ્મ
અને જંગલોના જગ્યા નવા નવા ઉદ્યોગ આવાના કારણે નદીઓ, તળાવો અને સરોવર જેવા ઘણા ઘણા સ્થળો પર ગંદકી અને ગંદકીઓ, ગંદકીઓ થાય છે. તેના કારણે બધાને રોગચાળો અને વધારે જેવી બીમારીઓ ફેલાય છે.
હા બીમારીઓ તો સૌથી વધારે થઈ ગઈ છે. જંગલો ના લીધે ઓક્સિજન ની આવે. તેથી કાર્બન ડાયોક્સાઈડ વધી ગયું છે, પ્રદુષણ વધી ગયું છે. જંગલોનો વિનાશ થયો છે એટલે
હા ઉદ્યોગોના લીધે એ બધો રોગો રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેના કારણે આપણેે વધુ વૃક્ષો વાવવો જોઈએ.
વૃક્ષો વાવશે તો જ જીવન બચશે તેવું છે.
હા
આપણે પણ એક ટેક લઈએ છીએ કે હવે આપડે પણ એક વૃક્ષો વાવીશું.
હા આ વાત બરાબર છે. આપડે એ બધું કરવું જોઈએ, આપડે વૃક્ષ વાવું જોઈએ, જેનાથી આપણે આગળ જન આગળની પેઢીને નવા નવા ઓક્સિજનો નું નવ નવું શુદ્ધ ઓક્સિજનો પ્રાપ્ત થઈ શકે.
હમ ઓક્સિજન થશે ઓક્સિજન હશે તો જ માણસને જીવન જીવવાની મજા પણ આવશે.
હમ પૌરાણિક સમયમાં ઘણા જંગલો ઘણા જંગલો હતા. આ આજના યુગમાં બધાં જ ઉદ્યોગોના કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, નદીઓ ખરાબ થઈ રહી છે, નદીઓ પ્રદુષ પ્રદુષિત થઈ રહી છે.
હા પ્રદુષિત થઈ જ ગઈ છે. માણસે જ બધું પ્લાસ્ટિક લાખે છે. માણસ અંદર પ્લાસ્ટિક લાખે છે, ગંદકી લાખે છે બધી.
હા આ ઉદ્યોગ મનાવા બધા પ્લાસ્ટિકો અને તેના કારણે જે જે રોગાડા ફેર્યા છે પ્લાસ્ટિક છે, જેવા કે અન્ય કેમિકલો અથવા વાયુમાં વાયુમાં કેમિકલો જે થાય છે, એના કારણે ઓક્સિજન પણ શુદ્ધ આવતું નથી.
હા ઓક્સિજન શુદ્ધ ની થશે તો પછી કેવી રીતે જીવન જીવાશે? ઓક્સિજન ના બાટલા લઈને ફરવા પડશે આપણે?
ના ઓક્સિજનને બદલા લેવાનું કામ કાર્ય નથી પરંત આપડે. ડર રવિવારે પરંતુ કોઈ પણ અઠવાડયું ન. દિવસ આપડે વૃક્ષોનું રોપણ કરીએ છીએ તેનો ઉછેર કરીએ છીએ તે મોડું થશે તેનું.
દિવસ. આપડી બડ ડે ના દિવસે આપડું વૃક્ષો એક રૂપએ તો તે આપ બ્ે ની યાદગીરી પણ હશે અને વૃક્ષ. રૂક્ષસ તો નપાઈ જશે.
હા આમ પણ સરસ વાત છે. તેના કારણે વૃક્ષ રોપવા કાર્ય નથી પરંતુ તે એકભ તેને. પાણી તેને ખાતર બડું જ કરવું એ આપણી જવાબદારી રહેશે.
હા એ તો આપણેે હવે વૃક્ષો આવીશું તો પછી આપણે ખાટર તેને આપીશું. બધી જ એની વાવેતરની બધી જ ક્રિયા કરવા પડશે.
હમ આ જંગલોના વિનાશ ના કારણે. નદીઓ ન પણ વિનાશ થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોને પૂરતું પાણી પણ નથી મળતું.
હા ખેડૂતોને ખેતી કરવામાં પણ ખુબ જ મુશ્કેલી થાય છે.
આ મુશ્કેલોને કારણે ઘણા ખેડૂતો ઘણા ખેડૂતોની.
પોતાનો પાક પણ નથી લાગી શકતા.
હા. ખેડૂતોને આજવાઈ જાય છે એટલે જે લોકો શહેરમાં વસવાનું. નક્કી કરે છે પરંતુ શહેરમાં પણ એવું જો હોય છે.
શહેરમાં પણ ગરમી કેટલી હોય છે. કારણ કે ત્યાં વૃક્ષો જ નથી એકલી બિલ્ડિંગ જ છે.
હા આજ આ ગરમી ના કારણે. જે આપડ માણસ સ્પષ્ટ થાય છે એના કાર જંગલો છે. જો જંગલો હશે તો ગરમી પણ આપણને ઓછી લાગશે.
હમ. વૃક્ષો હશે તો ઠંડક જ રહેશે ને એમ થોડી ગરમી થવાની.
હા આપડે બધા એક પ્રાર્થના કરીએ કે આપડે ઘણા વૃક્ષ ન. વા વા તેનો ઉછેર કરી અને તેને મોઢા કરી. તેને કારણે આપણને ખ સારી ઓક્જન મળે ને કુર વાજુ મળે.
હમ કુદરતી વાયુના લીધે હશે તો જ આપણાથી જીવન જીવાશે.
હા. આપણને વૃક્ષો આપણને છાયા આપે આપને ફળ આપે. આપડને બળતણ લાકડું આપે. આટલું વસ્તુ ના કારણે આપડણે જીવી રહી છીએ આજુ. આપડે વૃક્ષો ન છે ન કરશું તો કોણ કરશે.
વૃક્ષો વાશું તો જ આપડા નાના છોકરાઓ પણ જીવી શકશે ને ઓક્સિજન ની. છતા કેવી રીતે જીવશે.
આ જ રીતે આપણે આગળ ચાલીશું ઉદ્યોગો આવશે તો આપણને.
તેથી પાણી પણ બચાવવું જોયેલું છે અને વૃક્ષો પણ બચાવવું આપણને જરૂરી છે.
હમ. કેટલાક વિસ્તારો કેટલાક દેશોમાં વૃક્ષો ખુબ ઓછા થઈ રહ્યા છે તેનું કારણ. ફક્ત ને ફક્ત નવી નવી ઉદ્યોગો જેના કારણે. વાયુ ફેલાય છે તેના કારણે. વૃક્ષો ને ઉછેર નથી મળત. તો નદીઓ પ્રદુષિત થઈ રહી છે તેના કારણે પાણી પણ.
આથ માટેને હા. નદીઓને પણ પ્રદુષિત કરી રહ્યા છે માલઓ. પ્રાણીઓ તો પ્રદુષિત કરી શકે છે પણ માણસો પણ પ્રદુષિત કરી રહ્યા છે.
હમ હા. હા ઘણા બધા દેશમાં ઉદ્યોગ ઉદ્યોગો ના કારણે જંગલોમાં ઉદ્યોગ આવવાના કારણે કેટલા જંગલોનો વિનાશ થઈ જાય છે તેને કારણે આ વાયુમાં પણ સારો નથી આવતું. હમ
વાયુ બધું પ્રદુષિત વાળું જ છે આપણે ઓક્સિજન લઈએ છીએ તે પણ બધું કાર્બન ડાયોક્સાઇડ એ મિક્સે જ છે.
હમ આ વૃક્ષો વિનાશ. ના કારણે ગ્લોબલ વોર્મિંગમાં પણ આપને ખુબ. વધારે જોવા મળે છે આપડું ઓજન સ્તર પણ તૂટી રહ્યું છે ધીરે ધીરે
ઓઝન સરું તૂટી જ રહ્યું છે ને કારણ કે વૃક્ષ જ રાકેની બધી કંપનીઓ બાંધ દઈ છે.
આપણા આપણે એક આગ્રહ કરવો જોઈએ કે જેમાં ઓછામાં ઓછા. ઉદ્યોગો ફેલાય અને તેનાથી જંગલો ન વિનાશ થતો અટકે.
હમ
ઉદ્યોગો આપણે માણસને રોજ પરંતુ પરંતુ એ જંગલોનો વિનાશ ન આપશે નહીં. ઉદ્યોગમાં બનતા પ્લાસ્ટિકો પ્લાસ્ટિકો અન્ય કેમિકલ પ્રોક્ટ જેના કારણે આપડા કુદરતી કુદરતી વનસ્પતિ જીવોમાં વનસ્પતિ જીવોમાં પણ જે નુકસાન થાય છે તેનું કારણ આ ઉદ્યોગ જ છે.
ઉદ્યોગ ના કારણે બધું પ્રદુષિત થાય છે.
હમ
પહેલાના જમાનામાં તો બધા જંગલોમાં ગઈને લાકડાઓ કરતા. પોતાનું ઘરનું ખાવાનું બનાવા માટે તે લોકો ચૂલા ના સારું લાકડા કરવા જતા. અત્યારે કોઈ લાકડા કરવા જતા દેખાય પણ નહી.
આજ આજકાલ ના જમા નવી ટેકનોલોજી ગેસ, ગેસ બુલા, ગેસ લાઈન અલગ અલગ પદાર્થો ના કારણે આપને ઘર સુધી આપને આગ મળી રહે છે. તેના કારણે કોઈ પણ સ્ત્રી કે અન્ય લોકો જંગલો માં લાકડા કરવા જતા નથી.
તેથી તો બધા હવે આ આળસું થઈ ગયા છે. કારણ કે, કોઈ જંગલોમાં ગઈ ને લાકડા કરતું જ નથી. તે લોકોને ખબર જ નથી પડતી કે જંગલ શું છે?
હા પોતપોતાના જમીન, ઘર ઘર બનાવવા માટે પણ જંગલોનો વિનાશ કરી રહ્યા છે.
હા. પહેલાના જમાનામાં તો ઘર પણ આપડા ઝૂપડા જેવા હતા. લાકડાના વાંસ માંથી બનાવતા અને એવું કરતા અવે અત્યારે તો બધી બિલ્ડીંગો બંધાઈ રહી છે. તેથી પ્રદુષિત તો વધવાનું જ છે ને.
આપડા રણપદેશ માં પણ વરસાદ નું વરસાદ પડી રહ્યો નથી. જયારે જંગલો ઘણા હતા જારે ત્યારે વાદળ થઇ જતું. તેથી વરસાદનું પ્રમાણ પણ વધારે થતું. આજકાલના સમયમાં વરસાદ પણ ખુબ ઓછો થઈ રહ્યો છે.
હા